હલો
હા હેલો
હા ફોન કરેલો હતો તું એ પહિ પાછો મારાથી તને થીયો જ ની ફોન
હમ્મ મે તો એમાંજ ફોન કરલો તો કે કાઈ કરતી છે એમ કરને
હ ત્યારે મેં કામમાં આવી ને પછી હમણાં નવડી પડી એટલે પછી જોયો કડુ એમ ક્યુરુ ચાલ મેં કીધું પછી કરું એમ કરને પછી અવે તારોજ ફોન પાહો બનાય ગ્યો
બરાબર નું મે તો એમાં જ ફોન કરે કે તમારી બાજુ પાણી આવે કે
અમારી બાજુ તો ચાલુ જ પાણી આવે તોમું કેમ તમારા બાજુ નઈ આવે
અમાર બાજુ પાણી ની આવતું મલે ખબર ની તળાવમાં હો આખું હું ખાઈ ગયું નેરમાં હો ની મલે કુવામાં જોયુંતો કુવામાં હો પાણી ની મલે
હા.
એ તેને લીધે પાણી ની કેટલું બધું તકલીફ પડે ઘેરમાં તો વાહણ હો ધોવાનાશે રસોઈ બનાવાની બાકી નાવાના હો બાકી
હ હ તો હવે હું કરે હે તમે ક્યાંથી લાવ હે
આજી પેલા ખબર કેમ કે પેલા પાસાડી આવે પેલુ બોરિંગ કરવાના હોય ને પેલા લોકો આવે તો મુરાત કારવાર નારિેયેલ હાથમાં એમ લઈ ને કર તે
હા હા.
તેવા તેવાને બોલાયવા છે.
હા.
તેવા લોકોને બોલાયવા છે આવતાછે તે લોકો કર હે આવીને પહિ ખાડો ખોદહું પહિ પાણી કાઢહું પહિ તે લોકો બોરિંગ એબધું બેહાડી જા હે એટલે પસી ટેન્શન ની પણ હમણાં પણ હમણાં કેટલું તકલીફ પડતી સે અમને પાણી ના હારું તો પાણી પાણી નથી આવતું મને પાણી
રસોઈને બધું બનાવને બો તકલીફ પડતી અહે
બધું બાકી સાજુ
તોમણા પાણી કથી લાવે ટેન્કર મગાવે?
નહી આજે નઈ મંગાવયો પણ તમારી બાજુ તમે એકદા કઈ પૂછી લમ ને પછી ચાલને જોઉ મે.
અમારા ઘર બાધું તો આવતું છે, અને પછી અમારી ઘરે તો બોર ખોડાવે લા કે નહી એટલે મોતર મૂકી દે એટલે અમારે પાણી આવ્યા કરે.
અમે અમેરી ના કઈ કર્યું જ નહિ હવે અમને એવું કે પાછળની નેર છે એ માંથી મને લઈયા કરી પણ તેમાં તો હવે તો પાણી નહી આવતું મલે પૂછવાગયા હો ગયા તે બાજુ ગેર બાજુ બધા ન કોઈ ને ની આવતો મલે પાણી હવે હું કર કેં કા જાય કે બીજા ગા મા જાઉ તો પણે કે તમારે ગેર બાાજુ પાણી નહી આવે એમ કરીને અમારા બાજુ લેવા આવે એમ કરીને
હા જોઈતું હોય તો મારી ઘરે આવી જાનું મેં એમ બી ઘરે જ છે એટલે તો હમણાં તો પપ્પા બી ઘેરે લા હોય પછી જેટલું જોયે તેટલું લઈ જાવ ને એમ બી પાણી તોર આવે ની એમ કે તો પછી શું કરવાનું કેવી રીતે રસોઈને બધું જ કરવાનું એટલે તો
પાણી વગર તો કઈ કામ જ નહી થાય
હા તે તો નિજ થાય ને પાણી વગર તો કઈ કામ નહી થાય. જોયતું હશે પાણી પણ હવે ચાલ જોઈએ ને આ બાજુ હવે કેવું એડજસ્ટ થતા હશે પાણી વાળું.
તું આ બાજુ મારી ઘરેથી ભળી લે જા ને પછી કેહે મે એમ બી ઘરે અછા આવવાની હોય ત્યારે ફોન કરી મૂકજે ને એ એટલે મે કસે ગેલી એ તો પછી આવી રેમ એમ.
ચાલી મેં તને કોન્ટેક્ટ તો કરો પણ આપેલું આ પાણી વાળું એડજસ્ટ કરવા પડે ને અતાર ઘેરે જવા પડે. ડ્રમ લેઈને મોટો ડ્રમ લેઈને આવા પડે પાણી લેવા હારુ તારી ઘરે. હું ક કઈ બીજો હમણાં તો તારી ઘરે પાણી એલે તો હું કેય
પાણી નહી આવે તો ઘેરે જ હત બિ.
હા ઘરે જ. હા પાણી પાણી પાણી લીધે કેટલી તકલીફ પયડી અમને આજુ ખબર પડી કે પાણી એ તની તેની રસોઈ બયની હજી એની વાહણ ધોવાય ની કપડાં ધોવાઈ ની એ ખુદ પેલાજ નાહ્યા મલે કઈ હો ની એવું છે બધું. હવે પાણી વાળું કઈ થાય નેર વાળાને કીધું તો સાકું ખુલી જવો અમને પાણી જોઈએ તો એમ કે તમારો થોડો છે, એ કે પોતાનો થોડો છે, તમારી મરજી એમ છોડીએ ન છોડીએ એમકે. એટ તેમ છે.
તા તમે એક મોટું તળાવ ગામના લોકો બધાને જ તકલીફ પડે એટલે તળાવ ફોડીને પછી તમારટ બધા પાછા ગાંવ વાળા હાથે જ બધા રહીને એટલે તમાટ સારું પડે કે તળાવ એ ખોદી ને લઈ ને પછી વરસાદ આવે ત્યારે પાણી સંગ્રહ કરી લેતો અમે
તો એવું જ વિચાર્યું છે કેમે એક મોટ એક જગ્યા પર જાય ત્યાં પાણી પીનસા પેલું કરતા હોય એ લોકો ને પેલું પાણી દેખાતું હોય જોએ નરેલા હાથમાં લઈ ને પેલું કરે ને રી જેવીતે એવું કરી ત પાણી જો બતા ત મોટો રાઉન્ડ ખુદીને પાણી ખો અમે કરવાનું વિચારશે કેમ કે ચોમાસામાં હો પાણી રેહે એટલે તમને જારું પડે લેવા જવાનું લાવાનું. ને
બરાબર પછી તમાટ પેલું ‌ . એટલે તમે તળાવે ખોદી લઈ કાટ મોટર ખોદી લઈ તો બી તમારા તા ચાલે.
. એવું જ વિચાર્યું સરવે બધા ગયા છે તે બજા ઘ બાજુને બધા ગયા છે. ભગા થયા છે જોઈએ એ કે પાણી જેવું થાય તો એ કે મુશ્કેલ પડી શકે એ કે તમને કે પાણીના ટેન્કરમાં મંગાવવા પડશે. અચ્છા ત તેને લ ટેન્કર મગાવે હોય તો બધું ગેરમાં થાય એને તો કઈ થાય નહી. હા આજુ તો પાથો લખલો સમયે પણ
ટળું તો બધું હૂકાઈ જશે.
તે તો બધું કેવું થઈું હો હા નહી આવતો ભલે
હા તે વરસાદ આવે ત્યારે બધું થાય ત્યારે પ કાડો પાડવાનું ને બધું બાકી જાય ને હજુ તો
બાકી છે બાકી જ બાકી છે કાં કરલું ન મલે. ટેન્શન થાય એમાં પાણી નહી આવે તો હું થાય મારા હું થાય એટલું છ હ .
પછી તોડું બી પાછું ઉકાઈ જાય. પછી ત્યાઈ વરસાદ બી પડવા લાગી જાયને પછી ત તળું તો બધું એમ જ જાય તેવું.
હા તો બધું એમ જ જાય ગય કેની હવે જોય તારે કે રવાનો વિચારશો એ કે તારે એ ઘરે જાય ર એ કે થોડા દિવસ એ કે એજ કરી હા એ તો એમકે
હા તે જ નાહયકરણ ન ઉપર ટ બી ખાલી જ છે બધું.
હ તે ને એટલે ઉપર અમે થોડાક સમય આવી જાય પાણીની સગવડ જેમ ઠીક છે ભાઈ પાસ ભી ચતી
તો ભી ચા ડેમ બી નજીક જ છે એટલે તો વાંધો નહી આવે.
હા. જી એટલે એટલે તો તને પેલા કોલ કર્યો કે હું છે કેમ છે બધું હારું છે નેના બધા હા- રા છે ને
હા બધા હાડા.
અ તેને બટ મમ્મી ગી જાય ર એંગંગ મજા. નિમલ કે પાણી એમ કે કઈ નઈ એમ કંઈ ની ને
હા બહુ તકલીફ પડે પાણી વગર ત
તખલી એ પડે દતી તોમળ ખવા પ કે પાણી જોઈ જોય તો જ માણસ જીતા રે ને તો કઈ નહી.
તો પાણી છે તો આપડે એવું છે આપડું તો પચોતેર ટક હ કેટલું પંચોતેર ટકા તો જેવું તો પાણી જ આપણા શરીરમાં તો પછી.
ત પછી. એક તો અંયા આ બાજુ એટલો તાપ ને નફત તાપ વરસાદ તોવ તો હોય તો તેવુ હોય.
અ આપને ખાવાનું ની મલે તો ચાલે પાણી તો પેલું જુએ.
પાણી તો જુએ યરે પાણી નું અમણાં હમજ પડી કે હ પાણી છે તો બધું છે નય તર.
હમ તેજ ને મમ્મી લો કો આપણે નાંલા હતા ત્યારે કેતા પાણી ની બગાડો પાણી ની બગાડો અવે ખબર પડી કે પાણી કેમ જુએ તે.
અ તેેજને.
ત્યારે આપડે તો ધુરેટી પર ભી પાણી થી જ આપળે રમતા અને બધું કેટલું બધું આપળે ટ બધું કરતા.
હમ. તેજ ને આ કેટલા મસ્ત-મસ્ત નાણલા હતા ત્યારે એકટલા રમતા તા હમણાં ખબર કે અમણાં બગાતા તો અમણાં આપ પણ તે વસ્તુ કામ આવતે, આગળ જતા. તમાર બાજુ એકદા હારૂ છે તમારે બાજુ વિસ્તાર સ પાણી વાળા સે અમાર બાજુ તમાર વિસ્તાર કે પાણી વાળા મલે જ ની એખલુ હુંખાય ચ્ચત.
અમા તળાવ તો મોટું કે ની એટલે પાણી તો ઉનાળા આવે તો બી હુકય ની બો એટલે પાણી ના સંગ્રર રે થાકે અંદર એટલે તો વાંધો ની આવે ગામના લોકને અમને.
એને બધું અમે ખેતર માં તો જાળવા અને બધા લાખ લાવતા હોય વિચાર પાણી છે. બધું તે તો ડોલકે-ડોલકે લઈ જાય ને મોટા જાળવા કરલાખો તે તો હમણાં જ વદી જવાના પાણીનીસે તો.
તો હું તો
મા તો કેટલું બધું અલગ-અલગ જે જાતના ફળ લખેલા અમે છોડ ને નાના કેટલા રોપેલા પણ કાઈ થીયુ ની વરહાદ હો ની આવે, કઈ ની.
અમણા મહિના પેલા જે પાછું એ તોઈપ્યું ને તો પાહા બધા હુકાઈ જાહે તો પછી એ પૈસા ભી જાય ને બધું જાય તો ખાતાર ને બધું જ લખેલું ઓહે ને તમે તો પાહી મજૂરી એ આપેલી ઓહે.
હા તો કેટલી મજૂરી અમારી જાય, એક તો ખેતર મોટા-મોટા.
તો હું તો, તમાર બાજુ મજૂર મલી રેય કે?
ની મલે બો ગોતવા પડે અ-અ કોઈ આવા માંગતા બધા અળધા અળઘા તો જોડી જોડી હોય તો આવીયે એમ કેય એમ જ તો સિંગલ ચલ ની એેમ કેય.
ને પાછા બસો ત્રણસો તો લે જ જતા ઓહે અંયા અમરા તો દઢસો બસો તો ચાલે જ ની.
અમારા બાજુ તો એ લોકો જમાડવાનું હો કેય રસોઈ બનાવાની તે બે ટાઈમની રસોઈ બનાવાની અમારે ઉપર થી લોકના હારું ચાય પાણી આપાનું ને બધું અમારે પૈહા હો ડબલ લઈ જાય અમારા પરથી.
હા બધું અમ કે ની.
હમ તે હો તે લોકનુ હું કરવાનું. ખેતર સફળ ખાય પર પાણી ની આવે તે, પાણી ન કઈ સેટ થાય તો બોલાય હો છે પેલા લોકો આવી જ જેવા ગયા છે એમ તો.
હા.
હું થીયુ પછી તને કેમ, હા તો બધા ઘેરે જવાનું કોઈ નહલું ની તે પખી. ના-ના ઈ તો બધા કામે જાય ની એમ તો નાવા વગર અમારામાં તો કોઈ ખેતરમાં પગ ની મૂકે. સારું ચાલ તો હ ને આઇવા સે તો ફોન કરૂ.
હા-હા ચાલ.